હલો.
કેમ છો.
અવાજ નહી આવતો મજામાં હા બહુ ધીરો આવે છે.
હલો.
હ હા બોલ.
હલો.
હા હા બોલ.
કેમ છો?
બસ મજામાં તું કેમ છે.
બસ હું પણ મજામાં. કેવી રહી તારી ઉનાળાની રજાઓ?
બસ મસ્ત રહી મારી રજાઓ. આખું વર્ષ અભ્યાસ કર્યા પછી ઉનાળાની રજાઓ અ મન અને શરીર ને આરામ આપે. આ સમય દરમિયાન આપણે નવા કામ શીખી શકીએ છે. પરિવાર સાથે સમય પસાર કરી શકે છે અને પોતાની મનપસંદ પ્રવૃતિ તો બી કરી શકીએ છીએ. અને રજાઓ માત્ર મજા માટે નથી પરંતુ નવી વસ્તુઓ શીખવા અને જીવ જીવનમાં નવા અનુભવ મેળવવાની પણ સારી તક છે.
હા એકદમ સાચી વાત કીધી. રજાઓમાં છે ને અભ્યાસ નું દબાણ ઓછું હોય એટલે આપણે છે ને આનંદ થી સમય પસાર કરી શકીએ છે. સાથે જ પુસ્તકો આપણે વાંચીએ, નવી ભાષાઓ આપણે શીખતા હોઈએ. અને રમત ગમત માં ભાગ લે લેતા હોઈએ અને પોતાની કઈક આવડત હોય એ આવડતને આપણે કંઈક વિકસાવવા માટે પણ અલગ કઈક સમય કાઢતા હોઈએ છે.
હા સાચી વાત છે. આ વખતે હું મારા દાદા દાદી ને ઘર ઘરે ગઈ હતી ત્યાં બધા ભાઈ બહેનો સાથે ખુબ મજા આવી. મને તો રોજ અ સાંજે બગીચામાં ફરવા જતા રમતો રમતા અને રાત્રે બધા સાથે બેસીને વાતો કરતા. અને દાદા દાદી એમને ઘણી રસપ્રદ વાર્તાઓ કહેતા અમને. અને ઘરનું સ્વાદિષ્ટ ભોજન બનાવતા.
હા સારું કેહેવાય આતો બો મજા આવતી હતી દાદા દાદી ના ઘરે જવાની ને રહેવાની તો. મેં પણ છે ને મારા પરિવાર સાથે ઘણી જગ્યા એ મુલાકાત લીધી. અમે નજીક ના મંદિરે, બગીચામાં અને કુદરતી સ્થળોની મુલાકાત લીધી તી. અને આ પ્રવાસ દરમિયાન ઘણા નવા અનુભવ મળ્યા હતા. પરિવાર સાથે સમય પસાર કરવાથી ઘણો એવો સંબંધ પણ આપણો મજબૂત બની રહે. અને જીવનભર યાદ પણ રહે કે આ બધી મીઠી મીઠી યાદો આપણને યાદ રહે. કે આ ટાઈમ એ નાના હતા ત્યારે અમે ગયા તા અહી ફરવા ગયા હતા.
હા સાચી વાત છે અને મેં તો રજાઓમાં કોમ્પ્યુ કોમ્પ્યુટરનો એક નવો કોર્સ પણ કર્યો. સાથે સાથે દરરોજ એક કલાક અંગ્રેજી વાંચવાનો પણ પ્રયત્ન કર્યો. હવે મને પેલા કરતા વધુ આસ આત્મવિશ્વાસ છે.
હા ખુબ જ સારું કામ કર્યું છે તે. મેં તો ચિત્રકામ અને રસોઈ શીખી. શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગતું હતું મને પણ ધીમે ધીમે મને રસ પડ્યો અને હવે હું કેટલીક નવી વાનગીઓ બનાવી શકું છું અને રજાઓમાં નવી નવું નવું બધું શીખવાનો સમય પણ મને સારો એવો મળે છે. અને મને બધું નવું નવું શીખવાનું પણ ખૂબ ગમે છે અને બધું છે ને આપણને ભવિષ્યમાં એનો લાભ મળશે આપણને
હા. અને સમયનો અહ સદઉપયોગ કરવો જોઈએ. જેથી રજાઓ આનંદદાયક અને ઉપયોગી બને છે. અને રજાઓમાં તો મજા કરવા માટે તો મેં અહ ઘણું બધું કયરુંસ. સવારે વહેલી ઉઠીને ચાલવા જતી, પછી મિત્રો સાથે ક્રિકેટ, બેડમિન્ટન અને કેરમ જેવી રમતો રમી. અને સાંજે સાયકલ ચલાવતી અને ક્યારેય તો પાર્કમાં ફરવા પણ જતી.
હા. હું પણ મારા મિત્રો સાથે ઘણી રમતો રમતી તી. અમે દર રવિવારે મળીને અલગ-અલગ રમતો રમતા તા. અને પછી બધા સાથે નાસ્તો કરતા તા. ક્યારેક અમે ફિલ્મ જોવા પણ જ જતા તા. અને પુસ્તકો પણ સાથે બેસીને વાંચતા તા.
હા. અને રજામાં મોબાઈલ નો ઓછો ઉપયોગ કરીને પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાની મજા જ કંઈક અલગ છે. અને આ વખતે તો મેં ઘણા નવા મિત્રો બનાવ્યા, તેમની સાથે વાતો કરી, રમ રમી અને ઘણું શીખી. આવી યાદો જીવનભર યાદગાર રહે છે.
હા. અને રજાઓમાં છે ને આનંદની સાથે સ્વાસ્થ્યનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. નિયમિત કસરત, સારો ખોરાક, અને પૂરતી ઊંઘ પણ ખૂબ જરૂરી છે.
હા સાચી વાત છે. અને મને કે અહ આ ઉનાળાની રજાઓમાં કે સમય બી એટલો જ કિંમતી છે. જો આપને સમયનો સારો ઉપયોગ કરીએ તો તેની નવી કુશળ કુશળતા શીખી શકે, પરિવાર સાથે ખુશ ખુશી થી રહી શકીએ, અને જીવનમાં આગળ વધી શકીએ છે.
હા મને પણ એવું જ લાગ્યું. કે રજાઓ માત્ર આરામ માટે નથી પરંતુ પોતાની અંદરની આવડત ઓળખવાની અને નવા અનુભવો મેળવવાની શ્રેષ્ઠ તક છે.
હા. અને હવે તો શાળા ફરી થરું શરૂ થશે તો આપણને નવી ઉર્જા અને ઉત્સાહ સાથે અભ્યાસ કરીશું. રજાઓની મીઠી યાદો હંમેશા સાથે જ રહે છે. અને આગમી ઉનાળાની રજાઓ રજાઓમાં પણ આપણે કંઈક નવું શીખવાનું આયોજન કરીશું.
હા. અને હું તો છે ને આ ઉનાળાની રજાઓમાં મારા પરિવાર સાથે માઉન્ટ આબુ ગઈ હતી. ત્યાંનું વાતાવરણ ખુબ જ ઠંડુ અને સુંદર હતું. અમે નકીલેકમાં બોટિંગ કરી, સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્ત જોયો અને દિલવારા મંદિરની મુલાકાત પણ લીધી હતી. મેં તો તે હજુ સુધી માઉન્ટ આબુ જોયું છે?
મને ત્યાંની હરિયાળી સ્વચ્છ તા અને શાંતિ ખૂબ ગમે છે. અને શહેરના ઘોઘાટાથી દૂર થોડા દિવસ રહેવાનો અલગ જ આનંદ હત તો. અને કુદરત કુદરતની નજીક જવાની મને ખુબ પ્રસન્ન થઈ ગઈ. અને હું આ વખતે ગામડે ગઈ હતી. ત્યાં ખેતરોમાં ફરવાનું, પશુઓને નજીકથી જોવાનો, અને તાજા ફળ ખાવાનો આનંદ જ કંઈક અલગ હતો. અને શહેરમાં આવી મજા ક્યાં મળે? અને ઉનાળામાં સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ઉનાળામાં ખુબ ગરમી પડે છે. તું કેવી રીતે ધ્યાન રાખું છું તારા સ્વાસ્થ્યનું? હલો. હલો. અવાજ નય આવતો. હું તો રોજે પૂરતું પાણી પીતી હતી, લીંબુ શરબત અને છાસ પીતી. બહાર જતી વખતે ટોપી પહેરીને અને બપોરના તડકામાં બહાર જવાનું ટાળતી.